હલો.
જય શ્રી કૃષ્ણ બેેન.
જય શ્રી કૃષ્ણ. કેમ છો?
મજામાં છું. તમે કેમ છો?
હું પણ મજામાં છું.
આજે હું તમારી સાથે આયોગ્ય વિશેષ વાત કરવા માગું છું.
અરે વાહ! આ તો બહુ સુંદર વિષય છે. આપણને આપણા આરોગ્યની કાળજી જરૂરથી લેવી જોઈએ.
બિલકુલ સાચું કયું તમે. ને પૈસા, ઘર, ગાડી બધું હોય. પણ જો આયોગ્ય સારું ના હોય તો જીવન નો આનંદ મલી શકતો નથી.
બિલકુલ સાચું કહો છો બેન તમે આપણને બધી વસ્તુ સમય મળી સમય પર મળી જાય છે. પણ જ્યારે બી જાય એ આવતો નથી. એટલે આપણે આપણે આરોગ્યની વિશેષ કાળજી લેવી જોઈએ.
બિલકુલ આજકાલ લોકોનું જીવન ખુબ વ્યસ્ત બની ગયું છે. કામના કારને સમયસર ભોજન અને વ્યાયામ પર ધ્યાન આપતું જ નથી.
અ અસ વધારે પડતા લોકો દિનચર્યામાં ખાનપાન અને અ એકદમ વ્યસ્ત જીવનશૈલીમાં ખાાન પાન નો ટાઈમટેબલ બધું બગડી જાય છે. તો મલે છે.
બિલકુલ સાચું કયું અને અને એના કારણે બ્લડ પ્રેશર ડાયબિટીસ, મોટાપા જેવી સમસ્યા વધી રહી છે.
એકદમ સાચું કહો છો તમે. કે આજકાલનું આજકાલનું જે ફાસ્ટ ફૂડ જેવું જે ભોજન કરી રહ્યા છે લોકો તેના લીધે
હા હું રોજે સવારે અડધો કલાક ચાવલ ચાલવા જાઉં છું. એનાથી શરીર તંદુરસ્ત રહે છે. અને મન પ્રસન્ન રહે છે.
બિલકુલ સાચું કહો છો તમે. અ આ કસરત કરવાથી આપણે આપણા આરોગ્ય ની કાળજીએ જે કે દરેક થોડો સમય પાળવીને જરૂર થી કસરત કરવી જોઈએ. કસરત, યોગા કોઈ પણ એવી એક્ટિવિટી નિત્ય એરોબિક્સ કેટલા બધા અલગ અલગ પ્રકારના કસરત કરવાના આપણા પાસે વિકલ્પો છે એ વિકલ્પો ન ઉપયોગ કરીને આપણે આપણું સ્વાસ્થ્ય સારું બનાવી શકીએ છે
બિલકુલ સાચું કું તમે બેન યોગ કે શરીરને લચીલું બનાવે છે તનામ ઓછો કરે છે અને એક એકાગ્રતા વધારે છે પ્રાણાયામ પર ખૂબ લાભદાયક ફાયદા છે પ્ર
બિલકુલ સાચું કહો છો તમે યોગ સાધના વડે આપણે આપણા શરીરને સ્વસ્થ રાખવા માટે અ બહુ મહત્વપૂર્ણ છે એટલે જ તો જોઈએ કે કેટલા બધા ટીવી ચેનલો કેટલા બધા એક્સરસાઇઝ કરવા માટેના ચેનલો હવે બહુ જ ટ્રેન્ડમાં ચાલી રહ્યા છે લોકો સવારે એને જોઈને આપણે કોઈ પણ પ્રકારની કસરત કે કોઈ પણ યોગા અમ પ્રાણાયામ એવું બધું કરીએ તો આપણને કોઈ ન ગાઈડન્સથી જ કરવું જોઈએ જો આપણને હ હળવા પ્રકારના જે નાના આમથી કોઈ એક્સરસાઇઝ આવડતી હોય એ જ આપણેે જાતે ઘરે કરવી જોઈએ નહી તો આપણને અ કોઈ ટ્રેનર છે કોઈ યોગા ટ્રેનર કોઈ નિષ્ણાત હોય એનું એનો સહારો લઈને પછી યોગા કરીએ કે કસરત કરીએ તો એ આપણા સ્વાસ્થ્યને સારું કરવામાં અ બહુ સારો ફાળો આપે છે. જો આપણે અ વગર જ્ઞાને આપણે કસરત કરીએ તો એનાથી આપણે શરીર પર આડઅસર પણ થઈ શકે છે. અને આપણી સેહત સાચો કે આપણને ખાનપાનમાં નો વિશેષ મહત્વ છે આપણને ઘરનું બનેલું ભોજન, સાદું ભોજન દાળ, ભાત, શાક, રોટલી, દહી, છાસ. લીલા શાકભાજી અને અ ફળ અને યોગ્ય પાણી પીવાનું અ આપણને ખ્યાલ રાખવો જોઈએ એનાથી આપણો સ્વાસ્થ્ય સારો રહે છે. અને સારી સેહત માટે અ ખાનપાન સાથે પૂરતી ઊંઘ પછી પાણી આપણે જરૂરિયાત પ્રમાણે પાણી અને યોગ્ય રીતે આરામ આ પણ એટલું જ જરૂરી છે એટલું જ મહત્વનું છે.
બિલકુલ સાચું કું તમે આજકાલ ઘણા લોકોને ફાસ્ટ ફૂડ ખાવાથી આદત પડી ગઈ છે એઝ તો સમસ્યા છે. પીઝા બર્ગર કોલ્ડ અને તળેલું વસ્તુઓ ન વધારે સેવન આરોગ્ય નુકસાન પહોંચાડે છે.
બિલકુલ સાચું કહો છો તમે આરોગ્યની કાળજી રાખવી એ આપણું અ સૌથી પહેલો કર્તવ્ય છે. કારણ કે એક કહેવત છે. કે પહેલો સુખ નિરોગી કાયા તો આપણે જો આપણા પાસે અ અ આપણી કાયા એકદમ આરોગ્ય અ આપણું સારું રહે તો આપણે સૌથી સુખી વ્યક્તિ છે. કારણ કે બધી વસ્તુ પૈસાથી ખરીદી શકાય પરંતુ અ આપણો આરોગ્ય એક વખત આપણા હાથ થી જતો રહ્યો અને આપણે એક વખત બીમાર થઈ ગયા કે આપણું સ્વાસ્થ્ય બગડી ગયું તો એની સાર સંંભાળ કરતા બહુ સમય ગુજરી જાય છે અને હોઈ શકે છે કે એટલી મોટી કોઈ પણ બીમારી પણ લાગી જાય. તો એનું આપણેે અ નિદાન ના કરી શકીએ એટલા માટે આપણને સમયથી અ સમય રહેતા આપણા આરોગ્ય પ્રત્યે ધ્યાન રાખવું જોઈએ. જેમાં કે આપણે ખાનપાન નો કસરત કરીને અને આરામ કરીને આપણને આપડી સ્વાસ્થ્યની કાળજી રાખવી જોઈએ.
બિલકુલ સાાચું કહ્યું તુંં કે ભોજન સ્વચ્છ પૌષ્ટિક અને સુરક્ષિત હોય. પાણી પીવાનું બી બહુત મહત્વ છે. દિવસ દરમિયા પરંતુ પાણી પીવું બહુ જ જરૂરી છે. પાણી શરીરમાંથી ઝેરી તત્વો બહાર કાઢવામાં મદદ કરે છે. ઉર્જા વિશે તમાર શું માન આવ્યું છે. સારું આયોગ્ય માટે સાત થી આઠ કલાકની ઉંઘ ઉત્ક જરૂરી છે ઉત્ક પૂરી ન થાય તો થાક જાવ ચીડછેડા અને બીજી તકલીફ થઈ જાય
બિલકુલ સાચું કહો છો તમે. એટલે તો પૂરતી ઊંઘ લેવી બહુ જરૂરી છે. આજકાલ વધારે પડ તોલોક સોશિયલ મીડિયાનો ઇસ્તેમાલ કરે છે. જેના કારણે લાંબા મોડા ગાળા સુધી અ રીલ સ્ક્રોલ કરતા કરતા કલાકોને કલાકો સોશિયલ મીડિયા પર વિતાવી નાખે છે. એનાથી એમને અનિદ્રાની તકલીફ થાય છે ઊંઘ આવતી નથી. આંખોમાં દુખાવો થાય છે, આંખો ખેંચાય છે, તનાવ નો અનુભવ થાય છે, અને કેટલીક જગ્યાએ તો માનસિક પરિસ્થિતિ પણ બગડી જાય છે એટલા માટે આપણેે સમય થી પૂરતી ઊંઘ પૂરી કરવી એ પણ આપણા સેહત માટે એટલી જ ખૂબ જ જરૂરી છે.
એકદમ સાચું કયું તમે કે ફળ શરીર નથી મન સ્વસ્થ હોવું પણ જરૂરી છે. તનાવ દૂર કરવા માટે શું કરવું જોઈએ? પરિવાર સાથે સમય વિતાવવો મિત્રો સાથે વાત કરવી પુસ્તક વાચ ચવી અને સંગીત સ સંગીત અને સકારાત્મક વિચાર રાખવો.
બિલકુલ સાચું કહો છો તમે.
અને હસવું પર આરોગ્ય માટે સારું માનવામાં આવે છે. હસવાથી મન હલકું થાય છે અને તનાવ ઘટે છે. ડૉક્ટર પાસે નિયત નિયમિત ચેકઅપ કરવું જરૂરી છે.
બિલકુલ. એકદમ સાચું કહો છુ. અ નિષ્ણા આપણે સમય સમય પર આપણા આરોગ્યની કાળજી રાખવા માટે આપણું સારી ર સમયથી ચેકઅપ કરાવવું જોઈએ ડોક્ટરની સલાહ લેવી જોઈએ. અને આજકાલ જો જોઈએ તો બહારનું જે ફાસ્ટ ફૂડ જેમ ખાઈ રહ્યા છે, એના લીધે કેટલી બધી બીમારીઓ પણ આવી રહી છે. તો એનાથી બચવા માટે પણ આપણને અ સમય સમય પર સમય સમય પર આપણને કાળજી રાખવી જોઈએ.
બિલકુલ સાચું કયું. કોરોના પછી લોકોની સ્વચ્છતા પ્રતિ જાગૃત થઈ ગઈ છે. હાથ ધોવાનું સ્વચ્છતા રાખવાની અને રોગ પ્રતિકારક શક્તિ વધારવાની ખૂબ જરૂરી બની ગઈ છે, રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે શું કરવું જોઈએ?
રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આપણને સમય સમય પર અ જે અ એકદમ અ અ જેમ કે આપણે જોઈએ છે, આપણા રસોઈમાં કેટલી બધી અ એવી વસ્તુઓ છે દૂધ પીવું જોઈએ અ આપણેે અ હળદર પછી નીમ ગીલોય આ બધી વસ્તુઓ જે આપણે કોરોનામાં લેતા તા આપણી ઇમ્યુનિટી પાવર બઢાવવા માટે વધારવા માટે તો આપણે જરૂર થી આ પ્રકારની વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ જેનાથી આપણું સ્વાસ્થ અ અ અ સારો રહે.
એકદમ સાચુ ક્યો બાલકો ને આઈઓ પર માતા પિતાને ધ્યાન રાખવું જ જરૂરી છે, સમય રય સમયસર રસીકરણ પૌષ્ટિક ભોજન સ્વચ્છતા અને રમતો માટે સમય આપવો જોઈએ.
બિલકુલ સાચું કહો છો તમે. તો ચાલો બીજા કોઈ વિષય પર જરૂર થી ચર્ચા કરીશું આ વિષય પર તમારાથી વાત કરીને બહુ સારું લાગ્યું. અને ફરી મલી શું જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ.
આવજો.